હલો હા અવાજ આવે છે હા. હા તો વાત એવી છે કે નાગ હોયને નાગેણ સાપ હોયને સાપેણ એવો શબ્દ ક્યાંથી મળ્યા.
એવું નહિ મારા મમ્મી એવું કહેતા કે જ્યારે નાના હતા ને હે તો એમનું જે વાડી કે ખબર નઈ હું આવે તો ત્યાં ઘાસ હતીને તે નાગ અને નાગિન પેલું હુ કરે. કે કરે. ખબર નહી હવે એ કંઈક હોય ને હે તો એવું હોય કે એમની પર વ્હાઈટ રૂમમાં નાખી દેવાનો હોય. એવું હતું પણ એને હુ કેવાય મે એકદમ આમ શબ્દ ભૂલી ગઈ છું.
મે તો પેલી વાર સાંભળ્યું.
તમને નહી ખબર આટલું.
ના ના.
તો હોય રિયલમાં એવું હોય કે નાગ નાગિનનું જોડુ-જોડું હોય પછી. ખબર નહી હવે ટીવી જેવું હોય કે ના હોય કે નાગને મારી નાખે નાગને મારી નાખે તો નાગિન બદલું લેવા આવે છે.
બદલો લેવા આવે છે.
એટલે એવું મને નહી ખબર એવું રીયલ નહી માનતી મેં પણ એવું તો ખબર છે કે નાગ નાગિન હોય જ.
તે તો નાગ નાગિન હોય એ તો બરાબર વાત છે.
તો કઈ વાત બરાબર નહી.
બદલો લેવા આવે એ બરાબર નથી.
મેં ક માનું છે પણ એવું બધા કે ફક્ત કે મેં એવું નહી સાં
એટલે મારી ન નાખી ને બધા એટલે મારી ન નાખીને એટલે એવી વાત છે.
એવું હોય.
તો કે અજગર જોઈ લો છે તમે
મરેલો જોઈલો છે.
મરેલો જોઈ તો જીવતો જીવતો ય કદાચ નથી જોય જીવ તો નથી જો
ખબર નહીં યાર મેં જોયો જ છે ખબર એટલું પણ બહુ નાની હતી તારે જોયું તું એ બધ કઈ જોવા નહીં મલતું
મા એ મારી નાખા બધાને કેથી જોવા મળે.
તમે તો આપડે તે બધાને થોડા રોકી શકીએ.
હા એટલે ઇન્ડસ્ટ્રી આયવું ના જંગલમાં વયા ગયા ટોટલ એમ કંતાળીને આપણાથી
તમે જોયો છે અજગર.
ના તો પાડી નથજોયો.
નહી જોયો મેં એટલે ફોનમાં જોયો તો કે એતના નીકળ્યો હતો કશે. એ કે કોઈ હગામાં નીકળ્યો હોય તે પોલ. મોકલી આપે એટલે જોઈ લવ એવી રીતે.
આમનમ જોયલો પછી બધા એ વાત કરે ઓલો કેવો સાપ આવે. પંચમુખી કેવું કઇ આવે પાંચ મોઢા વાળો ત્રણ મોઢા વારો ને.
એવું બધું તો મને કઈ હાચક માટે જોવું લાગતું ની કેવું હોય.
પેલા એવું બધું બઉ વાયરલ હતું કે એવો નાગ એક વાર તમે જોયો તમારી જિંદગી દિવા કે સાત બહુ સુધરી જાય. એમાં થોડાક કન નાખ છે કૃષ્ણ ભગવાન ઉપર કેમ આવ્યા તા. એક સાપ હોય ના તેના પાંચ મોઢા સેસ નાગ હા.
પણ કદાચ હોય હોય આપણને દેખાયું ના હોય હોય એને તો કોન્સેપ્ટ કેવી રીતના નીકળે એવો.
એજ હોય એ પછી સિરીલને એમાં પાછ કન્સેપ્ટ એ રીત નો હોય કે એમાં પાચ અલગ અલગ અજ ના રહે. એ તો મોસ્ટ ઓફ સિરયલ જો ખબર પડશે એમાં.
મેં તો નહી જોયું એવું એટલે પાંચ અલગ અલગ નાગ હોય. એટલે એ નાગ ને પછી ખબરસ પેલું આવે છે કૃષ્ણ ભગવાન જેમની પર હમ્મ એ કરે છે નૃત્ય કરે છે. હા
છે ને આ નહીં એટલે એ અલગ અલગ અજ મા નાગ હોય છે. કાડીયો ત્યાં આઈસ તત તે.
તો એન આ અલગ કે હરખા?
એટલે આપડે જે અહિયા વાતચીત કરે છે એ અલગ પાહી એમાં ઈ એરીતના કે એનું પોછડું એક હોય અને પાંચ મોઢા હોય આજે આપણે વાતચીત કરે છે એ. તો કૃષ્ણ ભગવાન જમા આવતી તી પાંચ જ નાગ હતા. હા જે પાણી બસ થઈ જય બોય હા. પણ ને આમ શું નાગ વિશે રિસર્ચ કરી ખબર.
એ તો છે બોલો તો બીજો ટોપિક.
તો બીજો ટોપિક અહ
ત ચાલો મે આપું છું.
ઓ છો ને.
એેટલે મને યાદ આવ્યો એમ તોમે કોઈ દિવસ બાર વાગ્યા પછી ખાધું છે?
હટલે?
એટલે એમ ઘરે હોય. કે તમે પછી એમ બહુ એવા હોય કે ખાલી રાત જમો જમો ના.
ના રાતે જમું પછી તો ન જમવું ને મતલબ એવું કઈ મને યાદ છે ચાવ તો એવું કઈ નથ બનાવા વગર. કે રાત્ર બાર વાગ્યા પછી એટલે ભૂખ જ તો હોય ને કેમ કેય નવ દસ વાગ્યા કે આઠ વાગે જમી પછી ભૂખ તો કેતી હોય.
પણ એમ કોઈ દિવસ એવું ફ્રેન્ડસ ભેગા
મને તો એવું યાદ નથી આવતું કેમ કે જો અરે કેટલી કોડી આઇથી ખો-ખોડિયાર મંદિરમાં અઈથી હાલીને જાવાનું હોય. ખોડિયાર મંદિર હાલી ને જાઓ રાતે બરેક વાગે હલતા અલતા નીળે ને તો સવારે પાંચ છ વાગે્યા પહોચી જાય. તો એમાં એવું કોઈ જ નથી ચમતા ચમતા જમવાનું હોય એમ.
એટલે એવી રીતે નહીંના જે ક સા ટ્રીપ પર ગયા હોય ફ્રેન્ડ્સ લોકો. તો રાતે એવું કે ભૂખ ના લાગે.
એક વાર એક વાર કેવું છે જુનાગઢ એમાં ફરવા ગયા હતા ને ત્યારે એમાંજ બપોરે જમવામાં લેટ થઈ ગયો એટલો ઓ છે એમાં ચાર પાંચ વાગે એટલે રાતે કઈ બહુ જંભો ઈરાદો નોતો એટલે પછી એ બધા ભેગા પા ને સુઈ ગયા છે. આખા દિવસ થકી ગયા છે તે પાંચ છ વાગે જમી ને સુતા પેઇ આઠ નવ વાગે કે પછી નવ વાગે જ હતા બાર વાગ્યા પછી તો નહી જ
થી
હોસ્ટેલમાં તમે રહેલા છો કોઈ દિવસ એ મીન્સ કે અનુભવ કરેલો છે એમ હોસ્ટેલનો.
ના હોસ્ટેલ મા પણ એવું વિચાર હતો કે એવું શોખ હતો રેવાનો બો હોસ ટલ જવું ને આમ આમ રલો દસક દિવસ આઠ દિવસ
તે રૈલા જ
શિબિર એટલે શિબિર મારી રીતે શિબિર મને મને મારે એલો ઓલો હોસ્ટેલમાં પ્રોપર નહી નોજ કેવાય ને
હા એ ટ્રેનિંગ ટાઈપ કેવાય.
ના એતો છે. તે પ્રોપર તો તમારે દે છે. ને વા જમેલું હોય છે. ને તમે બાર વાગ્યા પછી તો.
મે તો લિમિટર નહી કેટલી વાર હોસ્ટેલમાં તો હું કેટલી વાર જમતી હતી ખબર તો જમતી ત કરીને. અ મે ફિક્સ જ હોય કે બાર વાગ્યા પછી, અમારે નાસ્તો કરવાનોલે રીડિંગ ટાઈમ હોવ અમારે. આઠ થી કે અગિયાર સુધી રીડિંગ ટાઈમ હોય. કમ્પલસરી વાંચવાનું જ હોય. તો એમાં એ તો ઊંઘ જ આપતી હોય. એલે કોઈ એમ ચકના ટાઈપ લેવું પડે.
બરાબર છે.
હા. પછી
મારે તો નનીતરે મારે નામ તો એક જાત ન આમ ફોબિયા જેવું હોય. કે હું કઈ ક જમતા જમતા ઘ એ નાસ્તો કરતા કરતાં વાંચે કે મોબાઈલ જોવા માં તો મારા હાથ ચોખ્ખા ન હોય. તો મને મજા જ ના આવે. આમ તુડ વા તુડ વાળા મને ટેકનોલોજી થોડ વધારે લગાવ એટલે કદાચ થોડ વાર હાથ હોયને તો લડવાનો પડી ખાતા ખાતા કે કઈ ખાતા ખાતા મોબાઈલ મને મને એક હું તો મારો ભાઈ તો મને એવો આમ દાયજક અને મારી નાખું ધબીધું એવું થાય.
મેં તે એવી છું. મેં તો ફોન કેવું કે મને એવું થાય કે ચાલ મેં મૂવી જોશું તો મે કઈક ખાતી ખાતી મુૂવી જોવુ. એમને એકું એ મુવી જોવાનું મન ના ગમે.
આ તો પછી પણ મોબાઈલ કેવો જ
એમવ થોડી હોય કે કઈ ગંદા હાથે કરતા હોય. એક વાર ચાલુ કરી ને બે જવાનુંને બીજો હા તો ફ્રીજ હોય ને
બરાબર છે.
બધા કઈ નાના છોકરા ના હોય. તે ગંડો મોબાઈલ કર દે તો તમારે જેવા ના હોય કે એક મોબાઈલ ગંડો કરી દે એમ
હું તો અડુ જ નહી. મોબાઈલ તે જમતા જમતા આમ નાસ્તો કરતા કરતા ટોટલમાં
અમે તો કેવું કરતા હતા. ખબરે હોસ્ટેલમાં મિનસ કે આવું કોઈ જમવાનું હારું ના બનાયું હોય. અથવા તો ભાવતું ના હોય ભોજન તો રાત્રે બાર વાગ્યે અમે અ કેવું કે રૂ પહેલા જે લોકો ફ્રી ઓસી કા તો ફ્રીજ હોય. તેમાંથી રૂ લઈ લઈએ. પછી ચેર હોય ને તેને ઊંધી કરી દએ ને જે લોકોમાં કેવું હોય કે અમુક લોબીમાં લાસટમાં એવું હોય સટોરરૂમ ઈટ મળી જાય તો ઈટ લઈ આઈએ. એવું જુગાડ કરીએ અને અમારે અ ખુશનસીબ એટલે કે અમારા જ રૂમમાં હતું. તો અમાર રમમાં બધા આખા લોબિવાર આવે પછી અમે બધા મેગી બનાવીએ કા તો પછી સુંદરી બનાવીએને કેવું કે બારે વાળો રૂમ હોય ને એ જે જગ્યાએ બનાવીએ બધો ધુમાડો વહી જાય એટલે કઈ પ્રોબ્લેમો ના થાય. અને પછી હા
તો હોસ્ટેલ
પણ હવે ખબર પડી તો કે ને ને વોર્ડન તો અમુકને તમે જોઈન્ટ જ કર લે છે. હાથે
નુકસાન તો તમે તો પણ કેટલા તમે ગાડલા બાળીના
એટલે એવું ના હોય કે કેટલા બધા ગાદલા એમાં અમે હો વેને લાઈએ ને લાકડા એવું સ્ટોર રૂમમાં એવું તો મળી જ જાય.
ગજબ,
હા, એ અમે સુંદરી ખાતા તા મે પહેલી વાર ખા હોસ્ટેલમાં ગઈ હતી ને તારે નામ હાભરું હતું સુંદરી ટાઈપ એવું, ક આવે એવું મમરાની એ આવે ખીચડી ટાઈપ આવે.
ફેર ન ઈ ને,
નહી મમરા ની ખીચડી ભેર તો કેવું કે, અઠવાડિયામાં એકવાર તો હોય જ મારી ફ્રેન્ડ બહુ મસ્ત બનાવી આપતી હતી મને ભેડ, યાદ આઈ ગયુ‌.
બરાબર છે મોઢામાં પાણી આવી ગયું યાદ નહી.
તમે બીજ ટોપિક બોલો.
કયો કે તમે કેમ ટોપિક આગળ નો,
ટોપિક મારી પાસે,
તમને કેવા ટાઈપ સપના આવે હાલો બોલો સપના ની વાતને યાદ આવી. સપના કેવા આવે છે.
મને જ સપના તો બહુ ડેન્જર ડેન્જર આવે ખાવાના વધારે આવે જો, કાલે કે પર હા કાલે જ મને આવ્યું તું કાલે કે પરમ દિવસે. આવી રીતે મેં મારા દીદી પછી બીજા છે બે ત્રણ ફ્રેન્ડ, મે બધા જમવા ગયા હતા તો બે ફ્રેન્ડ તો કેવું કે સાવ દૂર જ વહી ગયા તા, ને ઈટાલિયન ફૂડ ખાવા તા અમે લોકો તો એ લોકો ઇટાલિયન ફૂડ લાઈને ત બે ગયા પછી મેં દીદી ને, બીજા એક છે બીજા બે અમે ત્રણ બેઠા હતા સાથે, તો મારી દીદી એ કીધું કે કોઈને સ્નેપ નહીં મોકલવાની. કે કોઈને કશું મોકલતા ના એમ તો મેં ખાલી એક જને મોકલી હતી, તો પછી મારા જે મોટા દીદી છે ને સૌથી મોટા દીદી, તો એમનો ફોન આવ્યો તો મુ કવુ એમનો ફોન કેમ આવ્યો મેં તો સ્નેપ મોકલી પણ નહી, તો પછી ખબર પડી કે મારી બાજુવાળા જે છે ને ફ્રેન્ડને બધાને જ નાને મોકલી તો પછી મારા દીદી એમને બોલ્યા, તોએ રીસાઈ બીજા મીન્સ કે બીજા ટેબલ જતા રહ્યા, પછી આમા બંને એકલા ખાતા હતા તો છે, ને, તો મને કેવું કે ટિફિનમાં આપ્યું તું જમવાનું કેમ ટિફિનમાં આપ્યું તે મને નહીં ખબર, તો સૌથી છેલ્લું જે હતુને ડબ્બો એમાં ગુલાબજાંબુ આખો બોલ્યો આપ્યો હતો,
હ
સાવ બળી ગયો હતો ગુલાબજાંબુ તો પછી જે, કે સ્ટેફ હોય ને તેમની પાસે મે ગઈ, પછી એમને મેં લઈ રહી કે મન કેમ આવો ગુલાબ જામુ આપ્યો મને એકદમ ફ્રેશ જોવે છે, હવે, પછી એ વાસન ધો થતા હતા, તેમને વાસણ બધું પડતું મૂકીને મને. સ્પેશિલ ગુલાબજાંબુના, બે ગુલાબજાંબુ પછી મને એથી કે કેટલા હારા છે, પછી મને, ,
હ
અને એવું થયું કે આવા લોકો જયારે લગન લેતો હારું ને મારે કે જમવાનું બનાવાનું તો ટેન્શન નહીં.
હો ક્યા બાત હૈ,
પણ એવું સપનું આવ્યું તું,
પણ સપનું પણ આમ કેટલું રિયલિસ્ટિક આવે છે, હવે ઈ પાછું ખાવાનું હોટલમાં જઈ ને આટલું પ્રોપર, ખાલી ઓલું તુલ રિયલ માં ટિફિનમાં જમવાનું આઈપું તમને એક અઘરી વાત છે. બીજી બધી આમ આટલી બધી પરફેક્ટ કેમ આવે?
એવું
એમાંઈ આખો દી તમે છે ને જમવાનો વિચાર કરતા હઈશો. એટલે છે ને તમાર એમાં ને એમાં તમારે સુતી વખતે એ જ વિચાર કરાય, કે હાલો જમવા.
એવું આવતું, હવે હું કરવાના? સપના પર થોડું એમ કાબુ છે. તમને એવું કંઈ સપના આયેલું ખરું?
ના, આવું નથી આવેલા એકેય મને. જમવા ના તો કોઈ દી નો આવે.
એમ નોર્મલ.
મને અહ સપનામાં, સપનામાં શોખ પ્રમાણે. ઘોડા હાંકવાનું હોયને તો ઘોડા હાંકવાના મને શોખ હે. હું સપનામાં ઘોડાં હાંક તો હોય એવાં બધાં.
બરાબર. મને તો એવા આવે, પહેલા એવા બહુ આવતા. કે મેં ગાડી ચલાવતી હોય પછી હામે તળાવ આવે, તો તળાવમાં
તળાવમાં જાય તો નાખી જ દેવું, હાથેથી મેં મળી ગયું હોય. એટલે સપનામાં મેં કેટલી વાર મરી ગઈ છું હજુ તો. પાછું મને લાગે મારા પુનર પુનર્જન્મ ટાઈપ થયું.
તમને બધી ખબર સ પુનર્જન્મ થયું, વાહ! વેરી ગુડ. સારું તો, બરાબર છે. બાર મિનિટ થઈ ગઈ છે.